હલો. હલો હરે કૈસમાં. હલો. હલો.
હા હલો.
કેમ છે.
મજામાં છું તું કેમ છે.
હું પણ મજામાં છું.
હું કર્યા કરે છે હમણાં તો?
કાઈની બેઠેલી છું. તું શું કર્યા કરે હા જમી લીધું તું જમી લીધું.
હા મેં પણ જમી લીધી હમણાં જાય મી મેં.
મુપત દમેી લીધું.
આજે તો વરસાદ પણ નહી પડ્યું ને.
નીલી. જ.
ઘરમાં બધા કેવા છે.
મજામાં છે મજામાં. તારા ઘરમાં કેવા છે બધા.
બધા સારા છે આજે પવન કેટલું સારું ચાલતું છે ને.
બો.
એકદમ ઠંડી ઠંડી હવા આવે છે.
તું ક્યાં પહેલી છે.
મેં બાલ્કની માં બેઠેલી છું.
હ હું તો હોલમાં બેહેલી છું.
આજે તું ભણવા ગયેલી.
વહેલી.
સારું જ ગયું આજનો દિવસ.
સારું ગયું. તું તો પડવા નહી જ પડવા નહી જાય.
નઈ અમારું તો પૂરું થઈ ગયું ને.
તો કોઈલે જ છે ને.
કોલેજ છે પણ કોલેજ માટે પેહા જોઈએ ને.
ઓ પૈસા નહી મળે કે.
હ હા અ તો જ કોલેજ જઈ શકીએ. મળે તો કેવી રીતે જઈએ.
તો પૈસા નહીં મળલેે તારી ઘરે કે
એટલું ની છેને.
હો
મેં ભણવા જાઉં તો મારા પપ્પા એકલા જ કમાવા વાળા કેટલું કરે
હ બસ સારી સાચી વાત છે.
સમજવું જોઈએ આપડેને કે ઘરમાં એક જ કમાવા વાળા છે. એને એના ઉપર એટલા ભાર મૂકી દઈએ તો એ શું કરે પછી
તો ટૂ પણ જોબ કરની
તો જોબ પણ મળવું જોઈએ ને
તું ઢૂઢેલી હતી.
અરે બઉ સોધ્યું મેં પણ મળ્યું
ક્યાં ક્યાં ગયેલી હતી શોધવા માટે
એ તો ગુંજનમાં જ ગયેલી વધારે નહી પણ ફ્રેન્ડ લોકોને પણ બોયલું પણ કઈ કોઈ સારું જોબ નહી, મળે કોઈ સારું જોબ મળે તો કરવામાં સારું લાગે એવું ગમે તેમ જોબમાં સારું નહ લાગે
તને કઈ તને જ જો જોવા જવા જઈએ
મેને મને કઈ ખબર જ નથી કે ક્યાં જાઉં મેં જોવા મારા ફ્રેન્ડ લોકો પહેલાથી જ કરે છે, એટલે મેં એ લોકો લોકોને કહેલું હતું કે તમે લોકો મને જોબ શોધીને બતાવો તો મે કરું
તારા તારા દોષ હોતે જો જો ઢઢવ તારી માટી કે
જો એ લોકો સારા ફ્રેન્ડ હશે તો સોધશે નહી હશે તો નહી સોચશે મારા માટે
હા તો સાચું. હું તો ઘરે બેહીલી ઘરે બેઠેલી જ કરું- બહીને કરું ઘરે
ઘરમાં જ કામ કરે છે, તુ
હા હું, તો ઘરે હ કરું
કેવ શું કામ છે શું કરવા પડતું છે.
હું હોલ્ડર બનાવું છું.
એમાં શું કરવું હોય
આમાં બહુ મગજમારી થાય છે હું કરું બનાવવા પડે
કેટલા પેહ મળે છે.
હા ના પસઠ રૂપિયા મળે છે.
બઉ ઓછું છે, તો
બહુત્તમ
તો મહિનામાં કેટલા કામ આવી લો તમે લોકો-
બે બે હજાર કમાઈ લેવું
બે હજાર ફક્ત બે હજાર જ મહિના ન
હા
સારું છે પણ એટલું તો આવે છે, ને ખરું
હા તો આવે છે.
એટલું આવે તો બઉુ થઈ ગયુ
બોવુ થઇ ગયુ આટલા મગજમારી કરવા
કાઈ નઈ મળે ત્યાં એટલું મળે તો બઉ જ છને
હા તો છે.
એટલું પણ મળે તો સારું જ છે.
હજુ બનાવતી જ છું બહુ મગજ મારી છે, એમાં
શુકરો મનાવો તને એટલું તો મળે છે ને.
હા તો તું હુંર તું પ કર
મેં કઈ રીતે કરું મેં તો કેટલી દૂર છું મને તો ખબર નથી. શું મળે છે. કે ત્યાં ક્યાં મળે છે, એ પણ મને નહી ખબર
તું મારી ઘરે આત મે હું તને બતાવું કા મળે
એટલા દૂર થી મેં તારી ઘરે કઈ રહીતે આવ આવવા જવાવામાં જ બધું જ જે બે હજાર આવે ને એ આવાજવાને પૂરું થઈ જાય
હા તો છે, તો તું વધારે બનાવજુ તો વધારે પૈસા મળે હો
જો મારા ઘરની પાસે મળતું તો મેં કરતી
હા તો સાચું
તો સારું રત ને
હા
એટલા દૂર થી એટલા દૂર થી પહેલા પેલા આવું પછી બનાવ પછી ઘરે જઉું તો આવવા જવાનું જ બધું ખર્ થઈ જાય તો એ તો સારું છે ઘરમાં જ બેસ બેસેલી રહમે.
સાંત કોઈ કામ નહી મળે કે તને
મારા ઘરની પાસે તો કોઈ એવું કામ નથી જે મેં ઘરમાં બેસી ને કરું
તેમમ મારી ઘરે મારી ઘરના પાસે તો બો મળે છે. કપડા કાટવા આવે છે આવે છે, અને
કપડાં કાઢવા એ શું છે.
આ આવે છે ને ટી શર્ટ બુ હા ધાગા કટટે તેજ કઢ
એમાં કેટલા પેસા મળે છે.
આમાં બહુ કામ બહુ ઓછું છે.
મહિનામાં કેટલું એમાં આવી જાય છે.
આ આમાં પણ બે હજાર કમાયેલું
હ જો તું બે કામ કરે છે તો બે બે હજાર કરીને ચાર હજાર થઈ જાય છે. છે તો સારું છે ને ઘર બેઠા બેઠેલા એટલું આવે છે તો સારું છે.
તો તો સારું છે. પણ બહુ મહેનત નની બહ બહુ મહેનત
એ તો લાગે હે બે કામ છે એટલે મહેનત તો લાગે હેજ ને
મી આ હોલ્ડર માં તો બહુ મહેનત છે.
કોઈ પણ કામ કરવામાં મહેનત તો લાગે જ બેઠી એવું જ નહી થાય જાય કોઈ પણ કામ કરો તો એ માં મહેનત તો હોય જ
જોબમાં હટ ના મહેનત થાય જેટલા એમાં થાય
થાય છે તને શું ખબર છે, જોમાં પણ મહેનત કરવું પડે છે તો જ પેહા મળે
તો આમાં પૈસા ભી જદા મળે છે. છેમાં તો આટલ મહેનત કરીને બે હજાર
એ લોકો ને જો આખો દિવાસ શુભો રવું પડે છે મહેનત તો છે, જ એ બધામાં પણ
તો પૈસા વધારા ક વધારે કમાએ અ તો બેહી બેહીને બેહી બેહીને
કરવામાં આવે છે.
તો હું પણર તો દનભર બેહી બેહલી રહુ તો પણ નહી વધારો પૈસા આવે
કોઈ નથી. કોઈ નથી આ એક દિવસ આવશે જે થાસતા બધું સારું થઇ જશે
હા તો છે સારું થઈ જશે
આપણો પર દિવસ આવશે
ત્યારે આવશે બુધિ થઇ જાાવ ત્યારે આવશે
કોઈ જમાનામાં આમસે કોઈ જમાનામાં
કોઈ જમાના માં નહી આવે-
ભરોસો નહી, હોય તો આવ બ અલ્લાહ પર અલ્લાહ પરથી ભરોસો નહી હટાવવો જોઈએ
ઓ તો છે, નહી હતા હું ને આટલે તો કરું
સારું સારું વિચારશે તો સારું સારું થશે
હા, હા સાચચી વાત
પણ મોટો સપનો નહી, જોવો મોટો સપનો ક્યારે પૂરો નહી થાય.
તું હું મો તો સપનો થોડી જોઉ તો છોટો સપનો જોઉં છુ.
એટલું જ વિચાર કે વિચારજે કે ઘરમાં બધું સારી રીતે થાય
હ તો છે.
બંગલો જોવા જશેે બંગલો મેળવવા માટે બહુ મહેનત કરવું પડે
બહ મહેનત કરવીું પડે
તો એટલું મોટું વિચારવું જ નથી.
તરા ઘર તો બહ દૂર છે તો તારી ઘરે પણ નહી. આવી શકું છુ.
મારો ઘર તો બહ સારું જ સાચી કેહે છે બઉુ દૂર છે કેવી રીતે આવું તારા ઘરે મેં બઉ દ છે. એકલા આવવામાં પણ એકલા આવવામાં પણ બીક લાગે છે.
બો-બો મારા ઘર તો બહ સારું જગ્યા છે ત્યાં માર્કેટ લગે છે. તે જાઓ ઉતરી ને ફોરન ભાજી લેવ તને ઘર આવો જદ ચાલવા નહી પડે મને તો આરામથી જાઉંું જાઉં છુ. અને ભાજી લેવું જે પણ લેવા લેવા હોય. તે પોરન લઈને ઘરે, ચલી આવું ખાવા વાળા બહ
વધારે લાંબા નહી જવું પડે
હા, બસ યાં સીડી ઉતરવા ના દેરી અને માર્કેટ પોહોંચી ગઈ
ઘરની સામે જ લાગે છે લાગે છે.
હા, પીછી લાગે છેને એકદમ નજદીક છે.
તારા બિલ્ડિંગ ની પાછળ જ લાગે છે.
હા હા પાછળ જ લાગે છે. બો
શું પણ એલું હજુ આજે જમવા
હ, તો દાલ ચાવલ અને ચિકન તું હું જમલી હ
ચિકન ખાય છે.
હા, ખાઉ છું ને? તુની ખાય છે કે?
હું પણ થોડું જ, થોડું ઘણું ખઉં છું. વધારે નહીં.
હું પણ થોડું ઘણું ખાઉં છું. વધારે હું પણ નહીં ખાઉં.
ચાલ, ચાલ. પછી વાત કરું. જરૂરી કામ આવી ગયું છે. ઠીક છે ભાઈ.
ઠીક, બાય.